હલો
બોલો મજા આવે છે, મારો
હા આવે છે કેમ છો?
બસ મજામાં તમે કેમ છો?
હું પણ મજામાં ચાલ ને આજે આપડે ગુજરાતી લોકોની પરંપરા વિશે વાત કરીએ,
પંદર વીસ ગુજરાતની પરંપરા ઘણીધ અને સમૃદ્ધ
હા, સૌથી પહેલા પરંપરા શબ્દ નો અર્થ સમજીએ પરંપરા એટલે પંદર પેઢી થી પેઢી સુધી ચાલતી આવતી રીત રિવાજ અને સંસ્કાર સરકાર અને જીવનની પદ્ધતિ
છે ને મજબૂત બને છે,
હા ગુજરાતમાં ઘણા પ્રકારની પરંપરાઓ જોવાવામાં મળે છે, દરેક પ્રદેશની અલગ ઓળખ હોય છે,
ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કછરાત બધાની રી રિવાજમાં ફરક હોય છે, પણ ગુજરાત ની સંસ્કૃતિ બધા એક સૂત્રમાં બાંધે છે,
હા, ગુજરાત ના લોકો મહેમાન ને વન સમાન માને છે.
હા, બિલકુલ અને મહેમાન આવે ત્યારે પ્રેમ થી સ્વાગત કરું ગુજરાતીની તો પરંપરા ન મહત્વપૂર્ણ આગ છે,
હા, બિલકુલ ઘરમાં પ્રવેશ કરતા મહેમાનને પાણી આપવું અને હસીને મળવું ઉપંત સારી પરંપરા છે,
બિલકુલ અને આજ રીતે સંબંધો વધુ મજબૂત બને છે, આપણા
હા, હવે પરિવાર વિશે વાત કરીએ ગુજરાતી પરિવારમાં મોટો લોકો મોટા લોકોને મન આપવા આપવાનો આવે છે,
બિલકુલ અને નાના લોકો મોટા લોકોને આમ કેવાય ને પ્રણામ કરે તે આશીર્વાદ
હા, આ સંસ્કાર બાળપણથી જ શીખવામાં આવે છે, ગુજરાતી લોકોમાં
બિલકુલ અને કેવાય છે, ને કે સંસ્કાર થી સારા નાગરિક બને છે લોકો
હા ગુજરાતના તહેવારો પણ પરંપરાનો મોટો ભાગ લે છે,
બિલકુલ આપડે લઈ લઈએ ઉત્તરાયણ નવરાત્રી દિવાળી જન્માષ્ટમી અને હોલી જેવા તહેવારો ઉત્સા થી આમ ઉજવવામાં આવે છે, ને
હા ઉતરાયણના દિવસના લોકો અ પતંગ ઉડાવે છે,
બિલકુલ અને સવાર થી સાત
નવરાત્રિ ગુજરાતની ઓળખ છે,
હા અને આ દિવસોમાં તો છે, ને ગરબા અને દાંડિયા રમવાની પરંપરા ઘણી પ્રચલિત છે,
હા ગરબા એકતા આણંદ અને બકરીનું પ્રતીક છે.
હા બરાબર કીધું અને નાના થી મોટા સુધી બધા જ લોકો છે ને ભાગ લે છે આમાં તો.
હા બિલકુલ દિવાળી પણ ખૂબ મહત્વપૂર્ણ છે.
બિલકુલ એને ઘર સાફ કરવામાં આવે છે.
આવે અને મીઠાઈ વેચવામાં આવે છે અને ખુબજ મજા આવે છે દિવા ના તહેવાર મા.
હા બિલકુલ જી ગુજરાતી ભોજન પણ પરંપરા સાથે જોડાયેલું છે.
હા જેમ કે રોટલી શાક દાળ ભાત કઢી અથાણું અને પાપડ આમ ઘણા ણા ગરમે આમ ઘરમાં ગરમ ભોજન આમ બનાવવામાં આવે છે તે દરમિયાન.
હા વિવિધ પ્રસંગોમાં ખાસ વાનગીઓ પણ બનાવવામાં આવે છે.
હા જેમ કે આપડે લઈ લઈએ મોહનથાલ. પછી સુખડી લાપસી, ત્રિખંડ જેવી મીઠાઈ પણ આમ પ્રસ્ધ છે.
હ પર પરંપરાગત વ વસ્ત્રા વિશે પણ વાત કરી જોઈએ આપણેે.
હા કચ્છની ભારત કામ કદાચ દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. હલો. હા ગુજરાતમાં લોકસંગીત પણ ઘણું સમૃદ્ધ છે.
હા અવાજ આવ છે હલો.
હલો અવાજ આવે છે?
હા અને ભજન, પછી દાયરા લોકગીત લોકોને સાથે લાવે છે ને.
હા લોક લોકસંગીતમાં ઈતિહાસ અને સંસ્કૃતિની ઝલક મળે છે આપણાને.
બિલકુલ અને આ કીતો છે ને પેઢી થી પેઢી સુધી ચ ચાલવામાં આવે છે.
હા ગુજરાતના મેરાપન પરંપરાનો એક ભાગ છે.
હા. કેટલાક લોકો મેળામાં ખરીદી કરે છે, પછી રમત જોઈએ છે અને આમ કેવાય ને કે કલા નો આનંદ ઉધાર છે.
આા ગામડાની પરંપરાઓ પણ ખૂબ સરસ હોય છે.
બિલકુલ અને લોકો એકબીજાને મદદ કરે છે ત્યાંના. અને સાથે મળીને જ કામ કરે છે.
હ આ રીતે એકતા અને પ્રેમ વધે છે.
બિલકુલ અને પરંપરા માત્ર આમ કેવાય ને ભૂતકાળ પણ નથી. પણ વર્તમાન અને ભવિષ્યમાં સાથે પણ એમ જોડે છે.
આપડણે બધી સારી પરંપરાઓને સંભાળવી જોઈએ.
બિલકુલ અને કારણ કે પરંપરાથી છે ને સંસ્કૃતિ જીવિત રહે છે.
હા, સ સવારે વેલા ઉઠવાની આદત ઘણા ઘરોમાં જોવાવામાં મળે છે આપણાને.
બિલકુલ અને સવારે ઘર સાફ કરવું અને દિવસની શરૂઆત આમ શાંતિથી કરવીની છે ને પરંપરા ઘણી જૂની અને આમ જાણીતી છે
હા ઘરને સાફ અને વ્યવસ્થિત રાખવું પણ સારી પરંપરા ગણાય છે
બિલકુલ સ્વચ્છતાથી આરોગ્ય પણ આમ સારું રહે છે
હા ગુજરાતી લોકો સંબંધોને ઘણું મહત્વ આપે છે
બિલકુલ અને પરિવારમાં દરેક સભ્ય વચ્ચે છે ને પ્રેમ અને સન્માન હોય તો ત્યારે જ એ પરંપરા થાય છે
હા લગ્નની પરંપરાઓ પણ ઘણી જ રાષ્ટપ્રદ હોય છે
બિલકુલ લગ્ન પહેલા પણ ઘણી આમ વિધિઓ કરવામાં આવે છે ને
હા બિલકુલ મંડપ સમ અ સજાવામાં આવે છે અને બધાં સબં ધીઓને ભેગા થઈ થઈને બોલાવવામાં આવે છે
એ તો કેવા છે કે લગ્ન માત્ર બે વ્યક્તિનુ નથી પણ આખું પરિવારનું પણ આમ મિલન ગણાય છે
હા બિલકુલ સો ટકાની વાત કઈ છે ગુજરાતી લોકો શુભ પ્રસંગે ર ગોલી પણ બનાવે છે
એ તો હોય જ કારણ કે રંગોલી છે ને ઘરની સુંદરતા વધારે છે અને ઉત્સાહ પણ આમ વધારે છે ને
હા ઘરમાં તોરણ લગા લગાડવાની પરંપરા પણ ઘણી જૂની છે ગુજરાતીઓમાં
બિલકુલ સાચું કીધું અને તોરણથી તો છે ઘરનું સ્વાગત અને સુંદર લાગ
હા ગુજરાતી લોકો પ્રકૃતિ ને પણ માન આપે છે
બિલકુલ ઝાડ ઉગાડવું અને તેની સંભાળ રાખવી એ સારી પરંપરા છે
હા પશુ પક્ષી પ્રત્યે દયા રાખવાની વાત પણ ઘણી જગ્યાએ જોવાવામાં મળે છે
બિલકુલ અને આથી દયા અને કરુણાનો છે ને સંદેશ મળે છે સૌને
હા ગુજરાતમાં હાથની કલા પણ ખુબ પ્રસિદ્ધ છે
બિલકુલ કેવાય છે ને કે ભારત આમ ધીની આમ કેવાય ને માટકી કામ અને આમ કેવાય લાકડાની કળા છે ને ઘણી જાણીતી છે
આ આ કલા પેઢીથી પેઢી સુધી શીખવાડવામાં આવે છે
કહે છે કે પરંપરા છે ને એ જીવિત રાખે છે આખી પેઢીઓથી પેઢીને
હ હા ગુજરાતી બજારો પન સંસ્કૃતિ બતાવે છે
બિલકુલ અને ત્યાંના કપડા અને હાથની વસ્તુ એને જે ને ક્રમાંંગત આમ સમાન મળે છે
આ ગામમાં લોકો ભેગા મળીને ઉત્સવ ઉજવે છે
એ તો કે છે કે બધા સાથે મળીને કામ કરે અને આનંદ માને છે ત્યાંના લોકો તો
હા ગુજરાતી ભાષા પણ પરંપરાનો મહત્વપૂર્ણ ભાગ છે
બિલકુલ મધુર બોલીને અને વિનમ્રતાથી વાત કરે ને ગુજરાતી લોકોની આમ ઓળખ છે
આ નમ્રતાથી વાત કરવી સારી આદત છે
બિલકુલ અને મીઠા શબ્દો થી આમ સંબંધો છે ને વધુ સારા બને છે
હા ગુજરાત ના ઘણા ગામમાં લોકો આજે પણ જૂની પરંપરાઓને જાળવા રાખ્યા છે
બિલકુલ સાચું કીધું નવી પેઢી પણ આ પરંપરાઓને વિશે આમ શીખે ને તે ખૂબ જ જરૂરી છે એ લોકો માટે
હા બિલકુલ નવી પેઢી તો શીખે પણ પરંપરા સાથે નવું જ્ઞાન પણ જ જરૂરી છે આપણા માટે
બિલકુલ અને બંને સાથે હોય તો આમ કેહેવાય ને કે સમાજ વધુ મજબૂત બને છે ને તેના કારણે
હા ગુજરાતની ઓળખ તેની મહેનત સાદગી અને સંસ્કારમાં પણ જોવા નું મળે છે
અને આ આ ગુનો તો છે ને દરેક પેઢી સુધી આમ પહોંચવો જ જોઈએ
હા પરંપરાઓથી આપણને પોતાની સંસ્કૃતિ વિશે ગર્વ થાય છે
બિલકુલ એને પરંપરા છે ને આપડે એકબીજા સાથે જોડીને રાખે છે ને
હા દરેક તેવા દરેક રીત અને દરેક સંસ્કાર પાછળ કોઈને કોઈ અર્થ હોય છે
એટલે તો પરંપરાને સમજાવેવી પણ આમ એટલી જ જરૂરી હોય છે ને
સો ટકાની વાત મને ખુબ મજા આવી તમારી જોડે વાત કરીને આ ટોપિક પર આપણે બીજા કોક દિવસ આ ટોપિક પર વાત જરૂર કરીશું
હા ચોક્કસ આપડણે ફરીથી કે કોઈ નવા વિષય પર આપણેે વાત કરીશું
ચોક્કસ મળીએ ચાલો